હલો.
હલો. જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે?
હા, મને અવાજ આવે છે. જય સી કૃષ્ણ. હેલો.
મને અવાજ હલો.
હલો, હવે આવ્યો? હલો.
જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે ને હવે?
આવે છે મને અવાજ. જય શી કૃષ્ણ.
આજે આપણે વાત કરીએ છીએ, આપણે ફરવા અહ જનરલી જતા હોઈએ છીએ જુદી-જુદી જગ્યાઓએ, તો એ ફરવાના ફરવાના સ્થળો વિશે વાત કરીએ આપણે. અત્યારે હું થોડા વખત પેલા અમે લોકો, અમારુ ફેમિલી જેસલમેર ફરવા ગયાતા. તો ત્યાં જે આખું રાજસ્થાનનું થાર રણ જે છે, એ જોઈને આપણને એટલું લાગે કે કુદરતની કેવી કેવી અજાયબી આ બધી, કેટલું મોટું અફાટ રણ જે છે અને એની અંદર ઊંટ ચાલતા હોય અને એવો નજારો તો પહેલી જ વાર જોયો મે, કે આ રીતે રણ ની અંદર કેટલું કિલોમીટર સુધી આખું રેતીના કુવા હોય એ રીતનું બોવ યુનિક પ્લેસ લાગી મને જ તલમેર
તો છે ને આપણા સ્ટેટનું તો મતલબ બોવ સરસ છે, એની બધી સંસ્કૃતિઓ બધી બોવ સરસ છે, એને ડાન્સ છેને, એનું જમવાનું બધું રાજસ્થાન તો બોવ સરસ સિટી છે.
હમ્મ સાચી વાત. ત્યાં બધા કલબેલિયા ડાંસ પણ કરતા હતા. રાત્રે જે આપડે રોકાયા હોઈએ, ત્યાં એ લોકોલ ડાન્સર્સ ને બોલાવીને આપણને આ રીતે કલ્ચર નો અનુભવ પણ થાય, કલબેલિયા ડાન્સ હોય છે માર મૂકીને કરતા હોય એ લોક અને બીજા બધા નાના નાના કરતબ્ય બતાવે, એ બધું સારું લાગે જોઈને.
રાજસ્થાન ડ્રેસિંગ જ અલગ છે. એ લોકોનું જે પેરવેલ છે એ લોકોને જે લોકલ ગરબા એ બધું બોવ સરસ છે એ લોકોનું રાજસ્થાનનું, પેરે છે એ સરસ છે એકદમ દેખાઈ આવે અલગથીતે, આપડે દૂર થી કેવાય ને કોઈ પણ જગ્યાએ જાવ, પણ જો રાજસ્થાનની કોઈ વ્યક્તિ આપણને ત્યાં મળી જાય ને, તો આપડે તરત એને ઓળખી જઈ કે ઠીક આ વ્યક્તિ રાજસ્થાન રાજસ્થાનની છે એમ, એ લોકોનું કલ્ચર રાખવું અલગ જ છે એમ અને બોવ સરસ છે, મજા આવે આપડે ગુજરાતી કલ્ચર જેવું જ છે એમ.
હા, હા સાચી વાત છે અને બોવ જ કલરફુલ હોય છે, એમના કપડાંઓ પણ અને ત્યાંનો જે કઠપુતળીનો જે શો હોય છે, એ પણ બોવ જ ફેમસ છે. વીણા વર્લ્ડનો જે ટ્રાવેલ્સ હોય છે ને, એનો આખો આખા આખીને આખી બસ ન બુકિંગ હતુ, તો પાંચ મિનિટ પહેલાં જ ત્યાં ચકલા ઉડતા હતા અને પાંચ મિનિટમાં તો આખો રૂમ ભરાઈ ગયો એમ જે પેલું કટપુત્રીનો જે શો હતો, તો પાંચ જ મિનિટમાં આખો રૂમ ભરાઈ ગયો વીણાવલની બસ આવી એટલે એટલે એટલું બધું ફેમસ છે, ત્યાં કઠપુતળીની કે બો જૂની એલ પ્રિઝર્વ કરી છે, આ રીતે સ્ટેટમાં પણ બો લોકપ્રિય છે. તમે ક્યાં ગયા? કયા સ્થળ વાત કરવા માંગો છો
હા. હું હમણા થોડા ટાઈમ પહેલા છે ને હા હું થોડા ટાઈમ પેલા હમણાં ભાવનગર ગયેલી ભાવનગર આપડું કાંઠિયાવાડ નું બહ સર સરસ છે. કોહલવાડ ન આપડું જાણીું વ સ્થળ છે તો ત્યાં આગ બહ બધી સરસ વસ્તુઓ છે એતો આપણું ગુજરાત નું છે અને આપડા મહારાજા કેવા નામ એકદમ ઓલું થઈ ગયું એનું શક્તિસિંહ એવું જ એનું કઈ નામ છે. અત્યારે તો મને યાદ નથી આવતું મને યાદ તો એના નામે હોસ્પિટલ પણ છે અને એક મોટું મંદિર એ બનાવું છે ટેકરી ઉપર તખતેશ્વર મંદિર કરીને આપડા ભાવનગર ના રાજ બો ફેમસ છે. આપડે એ જે રાણી છે ને રાણી હતા, એનું નામ તારાભાઈ આવીથી મારા ખ્યાલ થી ભૂલી ગઈ એેક તો એનુંી બહુ સરસ છે એનું એનું હ આજની તારીખમાં એ લોકો ન પેલેસ ત્યાં આગળ તૈયાર જ છે, અને ક્યારેક એ લોકો વિઝિટમાં જવા દે છે પણ જો કોઈ રાજવી કોઈ આવ્યું હોય ને તો નથી જવા દેતા નેત ત્યાં અંદર એ લોકો જવા દે છે એની કોતરણી બધું બહુ સરસ છે. એનું એક મ્યુઝિયમ એ લોકો એ બંધાવ્યું છે અને આપડે ત્યાં ગાંધી સ્મૂર્તિ છે અને એક સ્વામિનારાયણ મંદિર હમણાં બહુ સરસ બનાવ્યું છે એ લોકોએ. ત્યાં વાઘાવાડી રોડ કરીને એક એરિયા છે તો ત્યાં પેલું બી એ પી એસ એક સ્વામીના બ સરસ બના્યું છે કોતર એ બધું કામ બધું બ સરસ કર્યું છે એ, અને એક બીજું એક વિક્ટોરિયા પાર્ક કરીને એક મોટો ગાર્ડન છે, ત્યાં આગળ પેલા બધા શું છે જનજીવ પેલા માણસો માણસો નહી પણ પેલા વન્ય પ્રાણીઓ બધા રેતા હતા ત્યાં આગળ, હવે તો બહ ઓછું થઈ ગયું છે બહુ અંદર છે અંદરની સાઈ બ ગાઢ જંગલ છે ને, ત્યાં જ ર રહે છે, અને વર વિક્ટોરિયા પાર્ક તો હવે શું છે બધા માટે લોકોએ ઓપન કરી નાખ્યું છે, એટલે ત્યાંના માણસો બધા ત્યાં વોકિંગ કરવાને એવું જાય, ફ્રેશ ચોખ્ખી હવા મળે ને આપણેે, અને એ બોર તળાવ ન એક તળાવ છે સરસ મજા, એક શિવ મંદિર છે ત્યાં આગળ ગંગાજળ મહાદેવ કરીને, તો મતલબ એનું વાતાવરણ બધું બહુ જ સરસ છે આપણને આમ જોવાથી તરત ગમે.
હા બરાબર છે એકદમ.
પાણીનું ઓવરફ્લો થઈને આવી જાય.
બરાબર છે આપડું મન ખુશ થઈ જાય જોઈને એ રીતનું વાતાવરણ હોય છે. આ રીતી જગ્યા હોય. અને કાઠિયાવાડ ની તો મહેમાન ગતિ પણ ઘણી પ્રસિદ્ધ છે ને કે જે કોઈ મહેમાન ગયા હોય એને બહ જે લોકો પ્રેમથી એકમ સરભરા કરે અને એકદમ, હોમલી ફીલ કરાવે એકદમ એવું પણ સાંભળ્યું છે મેં કાઠિયાવાની મહેમાનગતિ વિશે.
આ બધી વસ્તુ તો ભાવનગર પ્રોપરમાં જ છે પણ અમે થોડે દૂર ત્યાંથી બે ત્રણ કિલોમીટર, આધ કિલોમીટર એ છે બીજ બે ત્રણ પ. તેની પૂજા કરીને એ ત્યાં નિષ્કલંક મહાદેવ છે, એ દરિયાની વચ્ચે છે, જય્યારે પાણીનો ભરતીનો ટાઈમ હોય ને ત્યારે આપણે શિવલિંગ સુધી જઈ ન શકીએ દરિયાની અંદર દુબે. છે, તો ભરતી હોય ને ત્યારે તો શિવલિંગ દેખતું જ નથી ઢંકાઈ જાય છે, શિવલિંગ પાંચ થી સાત ઊંચું છે, તો ભરતી ના ટમ
બરાબર.
જઈ શકો છો એવું છે બહુ સરસ છે અહયા મંદિર.
હમ્મ. પછી ઘણા બધા વિઝિટ હશે ને ત્યાં.
હા પછી આપડ વેળા વલ્લભીપુર સાઈડને રસ્તો આવે છેને ત્યાં વેળાવદર નું પેલું જંગલ છે, નેશનલ પ્ક નેશનલ પાર્ક છે એનું ત્યાં બધા હરણને એવું બધું બોવ જ છે અને હા જે લોકોને પ્રાકૃતિક દ્રશ્ ને બધું જોવું હોય અને પશુ પંખીઓ એકદમ શાંતિથી રહે છે, અમે લોકો ગયા ત ને તો ઢગલા મોઢે અમારે ગાડી માંથી બહાર નીકળીને જવાય એવું નહતું એટલા બધા હરણા હતા અને નાના મોટા એટલું સરસ-સરસ એ લોકો એક્ટિવિટી કરતા હોય ને. કૂદી કૂદીને જાતા હોય પછી એક નાનકડું પાછળ રહી ગય હોય તો એની માં આગળ વહી ગય પાછી દોને આવે અને અરી ગાડી જમપ કરે એને ભીક લાગે કે અમે લોકો ચલાને એના નાના. પહંચાડીએ. તો આ બહુ સરસ આપને મજા મજા આવે અને એવું ગાડી સામે એ કુદકા મારે ને આપણને મન પ્રફુલ્લ થઈ જાય જોવાની મજા આવે, એમ પછી એનું એ નાના હરણે એને મળી જાય એટલે મા દીકરો ભાઈ ઠટેકડા મારે. વેળાવદર નું જે નેશનલ પાર્ક છે ને એ બહ સરસ છે. નાના છોક. છોકરો નહી ગમે એવું છે.
હા અને નાના છોકરાઓને આ રીતના જે નેચરલ અ વસ્તુઓ છે ને બધી એ બતાવી જોઈએ અત્યારે. મહારાષ્ટ્રમાં એક વ ત્યાં આપણા જે દરિયાની અંદર જે પેલા કાચબા આવે ને અંદર માર્ચના સમયગા તો એમાં નાના નાના ટટલના બચ્ચા જે માં પાછરિયામાં જાય એ બધું ટુરિસ્ટ આવે એલ ઉજવાય છે ત્યાં વેલાચ અને આ બ ફીચર છે એ આપણે જોવા જઈએ તો કોઈ મોન્યુમેન્ટ જોઈએ કે જી આ રીતે બીજું બધું જોઈએ ને કે મહેલ છેી તળાવ છે એવું પણ આવી રીતેટલ હ વા આવું મે પલી વાર સાંભ્યુ ત્યાં પણ મારી ઘણી ઈચ્છા છે જવાની. . કોઈ દિવસ વારી નેચરલ અને અમ્મ અત્યારે સમુદ્રી જે કાચબા છે. એના જીવ પણ ખતરામાં છે. એમનો શિકાર ઘણો થઈ રહ્યો છે. એટલે એમને અ વન્ય પ્રા એટલે આ પ્રજાતિઓને બધીને સાચવવી પડે. એટલે એમનું જે હેચિંગ છે. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એના માટે પણ ત્યાં અવેરનેસ કરે છે લોકો. કે આ રીતે ઈંડાને અ સેફ રાખવાના. અને એને ડિસ્ટ્રોય ન‌ઈ થવા દેવાના અને એને એના માટે લોકો અવેરનેસ કરાવે છે તો એટલે ખોજે પટ્ટો છે. અ કોકણ પટ્ટો એ બધામાં આ રીતે તે અમુક અમુક જગ્યાએ એ ઓલિવરી લી નામના ટટલ હોય છે. આઠ કે નવ જાતના હોય છે સમુદ્રી કાચબા. એમાંથી કાચબા છે એ આવીને અહિયાં વેલાસ બીચ ઉપર અ રીતે સંવર્ણન કરે છે. અને એનો ફેસ હોય છે તો એ પણ બહ સારી જગ્યા છે જોવા જેવી.
. આવી રીતે નજીક ત્યાં ભાવનગર નજીક તો પાલીતાણા એ છે. એક જૈન લોકો ન બો મોટું તીર્થ છે ને ત્યાં આગળ એ બહુ સરસ છે શેત્રુંજય પર્વત છે ને લોકોને અ એ લોકો ન જૈન લોકોનું બઉ મોટું જ આગળ ત્યાંઈ આગળ એમ જયસંજય પર્વત ઉપર કંઈક આઠસો કે એટલા મંદિર આવેલા છે. એના કરતા વ ઈ એક જાણીતું જાય ત્યારે ચોખ્ખો એમ થાય ત્યાં એક આંટો મારી આવી જઈ આવી મજા આવે એવું છે.